તમને મારી અવાજ આવે છે.
હા આવે છે બોલો.
કેમ છો?
બસ મજામા. તમે કેમ છો?
બસ મજામાં. આજે છે ને મે હું હોળી વિશે વાત કરવાની છું. કે હોળી આપણા હિન્દુ ધર્મમાં કેટલું હોળી આપણા હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વનો અને સુંદર તહેવાર છે. કહેવાય છે કે હિન્દુ ધર્મમાં બધા લોકો હોળીનો તહેવાર ખૂબ જ સારી રીતે મનાવે છે. મનાવતા હોઈએ છે અને હોળીના ટાઈમે નાના નાના છોકરાઓ અને મોટા ખૂબ મોટા અને નાના બધા એકસાથે થઈને એકબીજાને ખૂબ રંગ લગાવતા હોય છે. ખૂબ જ સરસ અને મજાનો તહેવાર છે. થી હોળી મનાવતા હોય છે. બહુ આનંદ થાય છે કે જ્યારે હોળીનો તહેવાર આવે ત્યારે તમે હોળી વિશે કંઈ કહેવા માંગો છો?
હા, તમારી વાત સાચી છે. તમે કહ્યું તે જ રીતે હું પણ તમને કહું તો, હોળી એ હિન્દુ ધર્મનો એક મુખ્ય અને રંગબેરંગી તહેવાર છે. જે દર વર્ષે એટલે કે ફાગણ મહિનાની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ અંધકાર પર પ્રકાશ અને અનિશ્ચિત પર સંચાઈની જીવન નું પ્રતીક છે. આ તહેવાર ભારતમાં વસંત ઋતુના આગમનની ખુશીમાં પણ ઉજવવામાં આવે છે. તો હોળી નો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર બે દિવસ સુધી માનવામાં આવે છે. પહેલા દિવસે એટલે કે હોલિકા દહન અને બીજા દિવસે જોડી પહેલા દિવસે હોલિકા દહન રાતે આપણે હોલિકાનું દહન કરીએ છીએ. પછી હોલિકાનું દહન પછી જ આપણે ધૂળેટી રમીએ છીએ. રંગ લગાવીએ છીએ. તો તમે શું કશો?
સાચી વાત છે તમારી કે હોળીના દિવસે આપણે આ બે દિવસ હોય છે હોળીના નહી હોળી ના પહેલા દિવસે આપણે રાત્રે હોળી માતાને સળગાવીએ છીએ એની પૂજા કરીએ છીએ. બહુ સરસ મજાની જે આપણે પૂજા કરતા હોય છે હોળી માતા એના બીજા દિવસે આપણે રંગોથી રમતા હોઈએ છીએ અને બહુ પાણી થી ઉછલ કૂદ કરતા હોઈએ છે. મજા આવતી હોય છે જયારે હોળી નો તહેવાર આવે ત્યારે તમને તો ખબર જ હશે હોળીના તે ટાઈમે આપણે ફરવા બી જતા હોય છે કે આપણે મિત્રો સાથે આપણે હોળી રમતા હોઈએ છે. ઘરે ઘરે જઈને આપણે રંગ લગાવતા હોય છે આપણા મિત્રોને બહુ મજા આવે જયારે હોળી નો તહેવાર આવે ત્યારે તમને તો ખબર જ હશે કે આ આપણા ઘરે રસોઈ બી બહુ સરસ સરસ બનાવતા હોય છે હોળીના ટાઈમે અને બહુ સરસ મજાની અ રસોઈ બનાવીને કઈ મીઠી વસ્તુ બનાવતા હોય છે કોઈ ચટપટી ખાવાની વસ્તુ બનાવતા હોઈ છે. ને આપણે ખાતા હોઈએ છે. ને બહુ સરસ મજા થી આ તહેવાર ઉજવવામાં આવતો હોય છે તમને અ શું કેવા માંગો છો
હા તમારી વાત સાચી છે જે તમે કહ્યું તે ખુબ જ સારું કહ્યું તેજ રીતે હું પણ તમને જણાવુ તો હોળી ના તહેવાર ના દિવસ એટલે કે અત્યાર તો પડી જતા કે ઓળખવામાં આવે છે પહેલા દિવસે સાંજે કે રાત્રે ગામના કે સોસાયટીના એટલે ચોકમાં લાકડા અને છાણા એકઠા કરીને ધૂળી પ્રદર્શનની આવે છે એટલે કે આપણે પહેલા હોળિકા દહન કરીએ તો હોલિકા દહન માટે આપણે લાકડા ને એવું બધું છાણા એ બધું નાખી છીએ સજાવીએ છીએ. પછી આપણે હોળી દહન કરવા જઈએ છીએ હોળિકા દહન નું એટલે કે પાછળ ભક્ત પ્રહલાદ અને હોલિકાની પ્રેરણાઇક કથા જોડાયેલી છે. તમને ખબર જ હશે. તે જ રીતે હું તમને કહું તો કે લોકો હોળીની અ પ્રદક્ષિણતા કરે છે અને અગ્નિ માં ધાણી ખજૂર અને એટલે કે ચણા અર્પણ કરે છે. આપણે હોલિકા દહન ના વખતે આપણે ગોલ ફરીએ છીએ તો આપણેે એના અંદર એટલે કે ધાણી ધાણી નાખીએ છીએ ખજૂર નાખીએ છે ચણા અર્પણ કરીએ છે. બધા પોત પોતાની રીતે એટલે કે જે જે નાખવું હોય તે લોકો નાખીને વિશ્વ માંગે છે ને પૂજા કરે છે તો બીજા દિવસે સવારે ધૂળી ધૂળી નો એટલે કે ધૂળી મનાવવામાં આવે છે. ધૂળી ના દિવસે લોકો એકબીજા પર એટલે કે રંગબીરંગ ગુલાબી અને રંગો છાંટીને ખુશીયા મનાવે છે ધૂળી ના દિવસે તે બધા એકબીજાના ચહેરા પર ને એટલે કે રંગોથી રમે છે. તો એજ હું આ દિવસ એટલે કે લોકોના પાણી થી ભરેલી પિચકારીઓ અને ફુગ્ગાઓ પણ અ પણ મારે છે એટલે કે તમે શું કેશો
સાચી વાત છે તમારી કે હોળી આપણે માતાને જ્યારે સળગાવીએ છીએ ત્યારે આપણે અ ત્યારે છાણ નાખીએ છીએ ત્યારે આપણે હરેક તમને ખબર હશે ગામમાં તો પેલા કેવું બનાવવામાં આવતું છાન લઈને હર એક અ સ્ટાર બનાવ સ્ટાર બનાવતા હતા અને બહુ જાત જાતની વસ્તુઓ બનાવવામાં આવતી હતી. અને હાલના જમાનામાં તો એટલું બધું નહી એટલું બધું બી નઈ એમ કોઈ કરે હોલી ના તૈયાર જે મળતું હોય બાર એ જ તવીને બનાવતા હોય અને પેલા તો ગામમાં ગામમાં છોકરીઓએ છોકરાઓ છે ને પંદર દિવસ પહેલા જ એ લોકો બનાવીને મુકી દેતા અલગ અલગ વસ્તુ બનાવીને અને મસ્ત મસ્ત થી આ તહેવાર બનાવવામાં આવતો હોય છે અને તમે જે વાત કરી સાચી કરી છે કે હોણી માતામાં આપે છે ને જયારે આપણેે અ પેરા એમ ગોળ ફરીએ છીએ. ત્યારે આપણે પાણીના અંદર ઘઉં ને કઈ બી એમ નાખીને આપણે ગોળ ફરતા હોઈએ છેને બહુ સરસ મજાથી એમ આ તહેવાર બનાવ તા હોય છે અને તમે અહ તમને તો ખબર જ હશે કે પોઈરા ગાવ કેટલું સારું લાગે જારે હોળી માં હોળી નો તહેવાર આવે ત્યારે અને તો એ લોકો હોળી ના ટાઈમે પિચકારીઓની જીત કરતા હોય છે લેવા માટે અને એ લોકો ફૂગાઓ ન લઈને આપણે ફુગગાઓમાં પાણી ભરીને રંગ નાખીને એ લોકો અહ એકબીજાના ઉપર મારતા હોય છે અને મોટા માણસો બી ખબર જ હશે તમને કે એક બીજા બાલ્ટીઓ ભરી ભરીને પાણી નાખ તે હોય છે અને કેટલી સરસ મજાથી હોળી રમવા આવતી હોય છે અને હોળી ના દિવસે બહુ એકદમ આનંદ થતો હોય છે કે આપડે હોળી રમીએ આ તહેવાર વરષમાં એક જ વાર આવતો હોય છે એટલે બધા મિત્રો સાથે આપડી ફેમિલી સાથે આપડે બહુ સરસ મજા થી આ તહેવાર મનાવતા હોઈએ છે. અને અહ તમે શું કેવા માંગો છો?
હા તમે જે કહીએ તે સાચી વાત છે. તો હું પણ એટલે કે હું પણ જાણું છું કે તે હોળી ના દિવસે છે એટલે કે કોઈક અમુક લોકો ઉપાસ પણ રાખે છે. હોળિકા માતા નો ઉપાસ નાખે છે અહ ઉપાસ રાખે છે ને જે ઉપાસ રાખે છે તે એટલે કે કેરી ના મોરવાલ જે આવ્યા છે તે ખાતા નથી હોડી. અત્યાર હુધી હોળીનું દહન નહીં થાય ત્યાં સુધી એ ખાતા નથી જે ઉપવાસ રાખે છે તે ને જે ઉપવાસ રાખે તે લોકો હોળીકા દહનમાં એટલે કે કેરીના એટલે કે મોરવા નાખે છે તે કેરીના મોરવા નાખ્યા પછી જ તે લોકો કેરી ખાવાનું શરૂ કરે છે. તો તમને ખબર જ હશે તો ઘરોમાં ખાસ કરીને એટલે કે પૂરણ પોળી પુરાણપુળી લોકો જે આ મરાઠી લોકો હોય તે લોકો પુરણપુરી બનાવે છે પછી ખજૂર અને ધણી જેવી મીઠાઈઓ બનાવવામાં આવે છે. નાના બાળકો માટે આ તહેવાર ખુબ જ છે એટલે કે આનંદદાયક હોય છે. કારણ કે તેઓ નવા કપડા પહેરીને રંગોથી રમે છે અહ મેન ખાસિયત હોળી ધૂળેતીની એ છે કે એટલે કે ધૂળેતી ના દિવસે આપણને સ કપડાં પહેરવા જોઈએ જે સફેદ કપડા પર આપણા રંગબેરંગી રંગથી આપણેે રંગાયેલા હોવા જોઈએ તે એટલે એનું પ્રતિક કહેવામાં આવે છે તો આ તહેવાર આ આપણને કે એટલે કે વેર ઝેર ભૂલી ને એકબીજાને ગળે અહ મળવાનો અને પ્રેમથી રમવાનો સંદેશ આપે છે. એટલે કે હોળી આપડા પ્રિય તહેવાર પણ કહેવામાં આવે છે. ને હોળી ના દિવસે કોઈ પણ એટલે કે જેનાથી બી દુશ્મની કે ઝઘડો કઈ પણ હોય. તેના એ બધું ભૂલાયને આપડે એકબીજાથી એટલે કે પ્રેમથી હોળી રમવી જોઈએ. તો હોળી ના દિવસે લોકો પોતાના મિત્ર અને સગા સંબંધીઓને ત્યાં જઈને શુભેચ્છા પાઠવે છે એટલે કે હોળી ના દિવસે બધા ફેમિલી વાળા પડા ઘરે આવે છે આપણે ફેમિલી વાળા ત્યાં જાઈએ છીએ. પછી સારી રીતના એટલે કે એકબીજાને રંગ લગાવીને ફોટોસ ક્લિક કરીએ છીએ. તો આ તહેવાર આપણે એટલે કે પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાનુ જીવંત પ્ર એક છે તો આ એટલે હોળી અને ધૂળટી તે આપણા માટે એટલે પ્રાચીન સમય થી આપડું એ રમાતું આવતું એટલે કે પરંપરા જીવંત પ્રતિક છે. હોળી નો તહેવાર લોકો ના જીવનમાં રંગોની જેમ ઉત્સાહ અને ખુશ ખુશીઓ ભરી દે છે તમે શું કેશો?
સાચી વાત છે તમારી હોળીના ટાઈમે આપણે આપણે મિત્રો સાથે સારી રીતે રહેવું જોઈએ. આપણા સંબંધી સાથે બી આપણે એમ નહી મનાવવું જોઈએ કે આપણે એને નહી બોલાવીએ તો એના ઘરે બી નહી જવા આપે તહેવાર પણ આપણે હરે આર્ય તહેવાર આપડે બધાને બહુ હળી મળીને મનાવવો જોઈએ અને આપણે અ સાચી વાત કરી તમે કે જે આપણે આ અ આપણેે બધાના લોકોના અ આપણા જે અ પરિવાર લોકો ના હોય ઘરે જ તા હોય છે અને આપડા મિત્રો લોકો ના ઘરે જતા હોય છે તમને ખબર જ હશે તહેવાર આવે એટલે આપણામાં તો કેવું હોય કે મોટા માણસ લોકોને આપણે પગે પડતા હોય છે. અને જયારે આપડે જતા હોય એ લોકો ના ઘરે તો એ લોકને પગે પડતા હોય છે એ લોકો આશીર્વાદ આપતા હોય છે. અને બહુ સરસ મજા થી આ તહેવાર મનાવામાં આવતો હોય છે તમને ખબર જ હશે કે આપણે જયારે અ આપણે અ મહેમાન તરીકે જઈને આપણે અ લોકોના ઘરે જઈએ છીએ આપણા પરિવાર જઈ એ આપડે ફેમિલી અ સંબંધો સા જે ના સા તે હોય આપણે જઈએ ત્યાં તો આપડે મસ્તતા મીઠાઈ બનાવેલી હોય. અ ચટપટું ખાવાનું બનાવેલુ હોય એ ખાય. એ ખાઈને આવીએ છીએ અને આપણા ઘરે બી બહુ બધા મહેમાન આવતા હોય છે હોળી ના ટાઈમે અને બહુ સરસ થી આપણેે મીઠાઈને એવું બધું બનાવતા હોય છે ખાવાની ખાવામાં ખાવા બનાવતા હોય છે જમવાનું સારું બનાવતા હોય છે. અને તમે કીધી એ વાત સાચી કીધી કે હોળીના ટાઈમે આપણે વ્હાઈટ કપડાં પહેનવા જોઈએ. કે વ્હાઈટ કપડા પહેરી તો જ આપડો રંગ દેખાય કે હા કે હોળી મનાવેલી લાગે છે કે સારી ગઈ આપડી અને અ વરસમાં એક જ વાર એવું આવે છે કે આપણે વ્હાઈટ કપડાં પહેરીને આપણેે રંગે રંગ થઈએે છીએ. અને બહુ મજા આવતી હોય છે. જયારે હોળી ના ટાઈમે આપણે એકબીજાને રંગ લગાવીએ એકબીજાને આપણે મળીએ અને બહુ સરસ મજા થી આ તહેવાર મનાવામાં આવતો હોય છે. તમને તો ખબર જ હશે કે આપડે આ તહેવાર એટલે આપણે હિન્દુ ધર્મમાં તો બહુ મનાવતો હોય છે. ખૂબ સારી રીતે મનાવતા હોય છે. મે તમને જો આ બધી વાત કરી સારી લાગી.
હા તમે જે કહ્યું તે ખુબ જ સરસ કહ્યું મને ખુબ જ સારું લાગ્યું થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર.